હલો. કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ શાંતિ ચાલે છે. તમારી બાજુ કેવો વરસાદ વરસાદ છે? કે નહી?
ગરમી ને ગરમી છે નગરી.
અમારી બાજુ એ આવુંજ છે. બહુ ગરમી પડે છે પણ નહી?
ખબર નહીં કેમ આવી રીતે શું કારણ હોય શકે આ બધાનું મને તો ખબર જ નહી પડતી ક્યારેક વરસાદ ક્યારેક ઉનાળો.
હા, અને કેવું થું ખબર? આ વખતે જો ને વર્ષ તપ બરાબર પડતો જ નહી. ને પડે. તો પણ કેવું એક દિવસ પડે અને પાછું અઠવાડિયા સુધી તો તાપ જ હોય. અને એવું લાગે. કે જાણે તાપાઈ પાછો એટલો પડે ને કે એવું લાગે કે જાણા આમ ઉનાળો જ ના ચાલતો હોય.
જો ને ચાલીસ પિસ્તાલીસ ની ઉપર તાપમાન પહોંચી ગયું.
બો વધી ગયું છે.
હવે તો વરસાદની સિઝન આઈ ગઈ તો બી હજી વરસાદ નહી આવે.
હા હા અને આગલા વ તો પાછું જેઠમાં જ ચાલુ થઈ ગયો હતો. અમારે ઘરમાં પાછા ગઉ. ઘઉં ને ઉપાડવાનું બાકી હતું. પછી વર્ષ. વસાદમાં ઘઉં લાવ્યા ત્યારે અંદર ધને ના પડી ગયા
અરે રે.
હા. એમાં પાછું ઘઉંનેવું પછી બધું ફેંકવું પડ્યું એટલે પૈસાનું નુકસાન.
હા હા નજનું નુકસાન.
હા. અને આ હવામાનનું પણ હવે સમય વગરનું થઈ ગયું છે.
હા.
સમય નક્કી રહેતો જ નથી. પેલાના તો
નવરાત્રી પછી બી વરસાદ ચાલુ હોય ક્યારેક તો.
હાં. હા કયા અને અમુક વાર તો ખાલી થોડોક જ ટાઈમ આવે અને એ પણ સીઝન વગર. જયારે ચોમાસું પણ ના હોય ને ત્યારે આઈ જાય. હાં. આજના પહેલાના જ આ હાલ હાલના સમયમાં આવું આમ હવામાનનું આવું નક્કી વગર ન હોય છે. પણ પેલા સમયના પેલા સમયમાં તો જયારે હતું ને ત્યારે તો જંગલોનો નાશને એવું બધું ખાસ થતું નતું. એના લીધ તે વાર્તાવરણ આમ કમ્પ્લીટ રહેતું હતું. કઈ આમ એટલું બધું આમ તકલીફ નથી આવતી ચાર મહિનાની તું હોય. એમ ચાર મહિના શિયાળો છે ચાર મહિના ઉનાળો છે. પછ ચાર મહિના. ચોમાસું છે હા તો ચારે ચાર મહિના કંન્ટિન્યુ ચાલુ રહેતું હતું. અને હાલ તો કેવું કેરેક્સી શિયાળા માં વરસાદ પડી જાય, અમુક વાર તો ભર ઉનાળે પાછો વરસાદ પડે.
હા એજ ને
હા અને અમુક વાર તો ચોમાસામાં અડધી વખત તો આવે જ નહી બો હ ખાસ.
અત્યાર અત્યારની જેમ આવતો જ ન
હા અને હાલ તો કેવું છે કે આપડે કંપનીઓ એટલી બને જંગલોનો નાશ અને વ વસ્તી પણ આપણે ઘણી બધી રહી છે.
પ્રદુષણ ભી થાય અલગ અલગ ટાઈપના
હા હા અને વસ્તી વધે છે એના લીધે જે ખોરાક આપણે પૂરો પાડવાનું ને એ બધું હોય એના કારણે આપણે જંગલો કાપવા પડે છે. જંગલોના લીધે પર્યાવરણ નું ઘણું નુકસાન થાય છે. એટલે બને એટલું પર્યાવરણનું આપનું આપડે સંરક્ષણ કરીએ એટલું આમ સારું રે પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ બધા એ ભેગા મળીને. તો આપડે હા, બચાવી શકીએ. જે વિવિ અહ પ્રાણીઓને ને એને પણ બચાવી શકીએ લુપ્ત થતા. અને હા અને વાહનો અને કારના ખાનાઓ માંથી જે નીકળતા ધુમાડા છે
હા.
એના લીધે હવા પ્રદુષણ થાય છે જેના લીધે આપણને પણ અમુક વાર શ્વાસ લેવામાં તકલીફ પડે દિલ્લી બાજુ હાલ કેટલું આવા પેલું એર પ્યુરિફાયર રાખવુ પડે છે ઘરમાં. એટલી બધી તો હવા પ્રદુષિત થઈ ગઈ છે.
અને શિયાળામાં તો એટલી ધુમ્મસ હોય કે દેખાય જ નહીિ આજુબાજુ કઈ.
હા, એ આ બધું હવાના પ્રદુષણ ના કારણે. આ વચ્ચે આપડે કોરોના થયો તો કોરોના કાળ આયો તો એટલો એક બે વરસ નો એક બે વરસ ને એક વર્સ જેટલું લોકડાઉન થયું હતું
હા
ત્યારે અ આપણેે વાહનો ને એ બધું બંધ હતું મોસ્ટલી બંધ હતું એના કારણે પણ સારું એવું થયું હતું કે પ્રદુષણ હવાનું ઓછું થઈ ગયું હતું કેમ કે બધા જ ઘરમાં રતા હતા કોઈ કઈ નોકરી માટે બહાર આમ જવા નતુ તો પેલું કેવું આમ ક્લીન બધું દેખાતું હતું અમુક જે પહેલા જે વાદળો ના લીધે ઢંકાઈ જતા ત બધું ક્લિયર દેખાતું હતું
હા
હા અને બની શકે તો આપણે સંરક્ષણ કરી શકીએ છે બધા ભેગા મળીને
હા
આસ્તિકને એવું પાછું જમીનને નુકસાન પહોંચાડે અમુક વાર આપણે પાણીમાં જ એમને ફેંકી દેતા હોઈએ જબલા ભરી ભરીને એટલે પાણીનું પાછું નુકસાન
અને પ્લાસ્ટિક તો કેટલા વર્ષો લાગી જાય એને તો ડિગ્રેડ થતા
હ હા તો બને એટલું આમ આપણેે કાળજી જાળવીએ
અમુક લોકો ખેતરોમાં બી કેમિકલ વાળા ખાતરો વાપરે નેને રી દવાઓ છાંટછાંટ કરે
એના લીધે પાક તો એ લોકો નો સારો થાય પણ એ પાછું મનુષ્ય માટે હાનિકારક
હમ અને જમીનમાં કેમિકલ મિક્સ થાય એ અલગ પાછો
હા અને બને એટલે આપણેે વૃક્ષો વાવીએે તો સારું રે કેમ કે એ પાછું સી ઓ તું લે અને ઓક્સિજન હા. એનાથી આ આબો હોવા નિયંત્રણમાં રે ને મદદ કરે. આપડે હમણાં જ કઈક પર્યા વિશ્વ પર્યાવરણ દિવસ કયો.
હા એકવીશન
હા મેં ઘણી બધા ફોન ના સ્ટેજ સ્ટેજ સ્ટેટસ માં જોયું તું કે બધા એ ફોટા મૂકેલા હતા, ફોટા તો મૂકેલા હોય પણ એ સાચેમાં એ કાળજી જાળવતા હોય તો સારું રે
હા અમુક તો ફોટા પાડી ને પછી ધ્યાન જ ના રાખે કે શું છે. સાહેબ શું નહ આવના છોડ નુ
છોડવું જયારે સુકાઈ જાય ને ત્યારે પણ એ માણસને ખબર ના હોય કે હા શું કહી ગયું. ખાલી નામનો આહાર દેખાડો કરવા માટે ખાલી ફોટો પાડે પણ એ માણસ જો સાચેમાં જ એ પ્લાન્ટની કાળજી રે તો એ સારું રે અને આવવા માટે તો ખબર આપડે આઈસીસી વર્લ્ડ કપ હોય છે. ત્યારે કેટલાક ગ્રીન ડોટ બોલ હોય છે ને
હમ્મ-હમ્મ હમ્મ.
હા એટલા ગ્રીન ડોટ બોલમાં એક બી ગ્રીન ડોટ બોલે ઓગણીસ વૃક્ષો આવે નવા
એ તો બહુત સારું કેવાય.
હા આ વખતે છ લાખ એનાથી ઉપર વૃક્ષો વાવ્યા હતા.
ઓહો.
એ આઈ સી સી નો એક સારો રોલ છે, કે એનાથી આપણે, ઘણું બધું આમ સંરક્ષણ કરી શકીએ. છે પર્યાવરણનું. હા.
માણસમાં વધારે જાગૃતતા ફેલાય કે આ જો ક્રિ કેટ વાળા લોકો બી આટલી બ ધ્યાન રાખ હોય પર્યાવરણ નું.
તો આપણેે પણ આમ રાખી શકીએ, અને આપણેે તો ભણવામાં પણ આપડા ઓગણીસો બેતર ને કિસ્સો ચીપકો આંદોલન. ભણવામાં આવ્યો. તો.
હા.
ચીપકો આંદોલનમાં જે સ્ત્રીઓ એ કર્યું હતું કે વૃક્ષને આમ ગળે લગાડી દીધા હતા, કે કોઈ કાપી ના શકે. એવી રીતે આપડે હા. પ્રોટેક્શન કરી શકીએ, અને વચ્ચે તો હાલ તો કંઈક. આપડણે અરવલ્લીને પણ કાપવાની વારી આવી હતી. પણ સારું થયું કે એ ના થયું, કારણ કે એના લીધે પાછું પર્યાવરણને ઘણું નુકસાન થાય. અને ઉપરથી આપડ આ ટેમ્પરેચર અ કારણે વિવિધ સંસ્થાઓ પણ છે જે પર્યાવરણની સુરક્ષા માટે કાયદાઓ અને અભિયાનો અને, જાગૃતિના કાર્યક્રમો ચલાવા છે ચલાવે છે. એ સારી બાબત કવાય સરકારની કે, આટલા બધા આમ અવેરનેસ મનુષ્યમાં ફેલાવડાવે છે.
સ્કૂલ અને કોલેજોમાંય તે પર્યાવરણને લગતા બધા વિ ચેપ્ટરો આવે છે. જેના લીધે નાના છોકરાઓમાં બચપનથી જ આમ એવી માનસિકતા એ જાય કે પર્યાવરણ ને બચાવવું જોઈએ.
હા સાચી વાત. અને કોલેજમાં પણ એન એસ એસ. ના ખબર પ્રોગ્રામ રાખ છે, કે વૃ વૃક્ષારોપણ ચોમાસાની સિઝન આવશે ને એટલે વૃક્ષારોપણ ના પ્રોગ્રામ રાખશે. જેનાથી આપણેે પર્યાવરણને કંટ્રોલ લાવી શકીએ હવામાન અને અને કેવું કે પર્યાવરણ એ પાછી હા. બોલો બોલો.
એમાં તો એન એસ એસમાં તો પછી વૃક્ષારોપણ સિવાય બી નો વેહીકલ ડે હોય. જેમાં વ્હકલ લીધા વગર જવાનું.
હા એ પણ એક સારી બાબત કેહવાય. હા, અને કેવું કે પર્યાવરણ એક અમૂલ્ય સંપત્તિ છે, જો આપણે આજે જે પર્યાવરણનું સંરક્ષણ કરીશું. તો જ આન આવનારી પેઢીને તેનું મૂલ્ય સમજાવશે.
હા.
કેમ કે જોઈએ તો પ્રકૃતિને રક્ષણ. એ જ આપણા જીવનનું રક્ષણ છે.
હા જો આપણેે જ બચાવીશું પર્યાવરણ ની પૃથ્વીને, આપડે તો આવતી પીઢ એનું જોઈ શકશે અને એમને બી બચાવી શકશે.
હા અને પ્રકૃતિનું સંરક્ષણ એ જ આપણા જીવનનું છે, કેમકે આપણે એમાંથી જ ઓક્સિજન મેળવતા હોઈએ છીએ.
હમ.
એટલું બને એટલું સંરક્ષણ કરવું જોઈએ ને એટલી જાગૃતતા બધામાં ફેલાવડાવી જોઈએ. જોઈએ.
હમ અને બને એટલું પ્રદુષણ ઓછું કરીએ તો સારું.
હા હા
જેમ સરકારે પ્લાસ્ટિક બેન્ડ કરીજ દીધું છે.
હા! સારું-સારું ચલો વાંધો નઈ.
હા હા, આતો ક્યારેય નઈ પતે આ આની ચર્ચા તો હા આવજો.